હા મિત્ર મજામાં શું. તમે કેમ છો? મિત્ર.
હા મિત્રો અમે પણ મજામાં છીએ. તો મિત્રો વેકેશન કેવું ચાલી રહ્યું છે?
હા મિત્ર વેકેશન હમ ચાલી રહ્યું છે એમ તો તમારું વેકેશન મિત્ર કેવું ચાલી રહ્યું છે.
અમારું વેકેશન સારું ચાલી રહ્યું હ છે તો મિત્રો આપણે એક વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છે તો તેનું નામ છે ટેકનોલોજી તો મિત્રો તમને ટેકનોલોજી અંગે કોઈ માહિતી હોય તો આપશો.
હા મિત્ર તમારો ટોપિક સે એ મને ખુબ જ ગમ્યો કારણ કે ટેકનોલોજી તો આજે આપણે જોવા જઈએ તો તમે જ્યાં જ ત્યાં ટેકનોલોજી જ છે કેમકે ટેકનોલોજી એક એવી વસ્તુ છે કે જે હમણાં આપણા મનુષ્ય સાથે સંકળાય ગયલી છે તમે જોવ હશો કે હમણા ટેકનોલોજી નો ઉપયોગ કરીને આજે મનુષ્ય આ ચાંદ પરર કે પછી સૂર્યની આસપાસ કે કા કા એવી બધી અ જાણકારી એકઠ થતો થઈ ગયેલો છે ને આપણેે જોવા જઈએ તો આજના સમયમાં જે નાનપણના બાળકો છે કે તે ટેકનોલોજીમાં જ જીવતા હોય છે કે. એ લોકોની સાથે ટેકનોલોજી અ પાંચ કે અમુક નાની ઉંમરે થતા જ એ લોકો સાથે સંકળાય જાય છે. તો મિત્રો આજે આપણે જોવા જઈએ તો ટેકનોલોજી એવી વિસિક થઈ ગયેલી છે ને એ દિવસે ને દિવસે એની અંદર કઈ નવું નવું અપડેટ આ આવાજ લાયગયું છે. આપડે જોઈ શકાય છે કે પહેલાના સમયમાં માં એટલું બધી ટેકનોલોજી ન હતી ત્યારના સમય દરમિયાન અમુક એવા માણસો હતા જે લોકો પાસે જ આ ટેકનોલોજી નો ઉપયોગ કરી શકતા હતા. પણ મિત્રો હાલના સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે નોર્મલી હમના તો મોબાઈલ લેપટોપ કે બધા એ આઈ ટૂલ્સ બધા હ વાપરતા જ હોય છે. ઈ આપણેે. એમ જોવા જઈએ તો મિત્ર કોઈ નું ઘર હોય તો એક ઘરમાં અ નોર્મલી એક મોબાઈલ તો હોય જ છે. એ પણ એક ટેકનોલોજી છે. સાથે સંકળાયેલ છે તો મિત્ર એમાં આપણે જોવા જઈએ તો મોબાઈલ તો મોબાઈલ એવી વસ્તુ છે કે જે બધા માણસો એટલે કે એનો ઉપયોગ કરતા હોય છે ને આપણે વિદ્યાર્થી જીવનમાં પણ એનું ખુબ જ મહત્વ છે. ને બધા વિદ્યાર્થીઓ પાસે જેવા કે કોલેજ લેવલ ના હોય. કે પછી એનાથી અગાડીના જે પણ માણસો છે એના પાસે મોબાઈલ તો હોય જ છે ને એ મોબાઈલ એ લોકો ઉપયોગ કરતા હોય છે. તો આપ આપણે જોવા જઈએ તો આજના સમયમાં આપણે વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે મોબાઈલનોો ઉપયોગ કરતો હોય છે તો શું મિત્ર તમે થોડી આ મોબાઈલ ના રિલેટેડ માહિતી આપી શકશો મને
હા મિત્ર તમે ખુબ જ સારી વાત કરી ર એ મને વાત ખુબ જ ગમી છે તો હું તમને ટેકનોલોજી અંગે વિસ્તૃત માહિતી આપવા માંગુ છું કે ટેકનોલોજી આજના યુગનું એન્જિન સમાન છે ટેકનોલોજી અનેક અનેક બાબતોમાં જોવા મળે છે તો આપણે પહેલાં શિક્ષણ ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે પણ ટેકનોલોજીનું પ્રમાણ હવે વધુ જોવા મળે છે કે જેમાં સ્માર્ટ ક્લાસ આવી ગયા જેના દ્વારા ટેકનોલોજી અંગે વિદ્યાર્થીઓને સ્માર્ટ ક્લાસમાં સ્માર્ટ બોર્ડ દ્વારા લેક્ચરો આપવામાં આવે છે અને બીજું આરોગ્ય ક્ષેત્રે હવે આરોગ્ય ક્ષેત્રે પણ કોઈ પણ બીમારી ટેકનોલોજી દ્વારા સમજી શકાય છે અને બીજી વાત કરીએ તો ખેતી અને ગ્રામીણ વિકાસ માટે પણ હવે આ ટેકનોલોજીકલ સુવિધા આવી ગઈ છે જેમ કે ટટેક્ટર ડ્રોન સાટવાનું મશીન અલગ અલગ અલગ પ્રકારના મશીનો ખેતીમાં પણ જોવા મળે છે જે ટેકનોલોજીકલ છે અને ટેકનોલોજી અર્થતંત્રમાં રોજગારી પણ મેળવે છે કે જેમ કે ડિજિટલ પેમેન્ટમાં યુપીઆઈથી ક્યુ આર કોડથી નાણાકીય વ્યવહારો કરી શકાય છે અને નવી નવી નોકરીઓ પણ આવે છે જેમકે આ એ આઈ જેવી ટૂલ્સમાં અલગ અલગ પ્રકારના ટૂલ્સ હોય છે જેના માધ્યમથી કોઈ પણ માહિત ઝડપથી અને સરળતાથી જાણી શકાય અને આપણા જીવનના રોજ જિંદા જીવનમાં પણ ટેકનોલોજી ખૂબ જ મહત્વ છે. તેથી જ, ટેકનોલોજીકલની શોધ થવાથી આપણા દેશ ખુબ જ ડિજિટલ યુગમાં જઈ રહ્યો છે. તો હું તમને મોબાઈલ વિશે જણાવશકી તો. મોબાઈલ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. મોબાઈલ દ્વારા એક ખૂણેથી બીજા ખૂણે ફોન પર વાત પણ કરી શકાય છે, અને એક દેશમાંથી બીજા દેશમાં વિડીયો કોલ દ્વારા પન જોઈ શકાય છે. તો મોબાઈલમાં ઘણી બધી એપ્લિકેશનો આવેલી હોય છે, જેમ કે યુ ટ્યુબ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને અલગ અલગ પ્રકારની એપ્લિકેશન કે એપ્સ આવેલી હોય છે. તે આપને ખુબ જ ઉપયોગી છે. તો વ વોટ્સઅપ જે એવા એપ્સમાં આપણે મેસેજો એકબીજાને કરી શકીએ છીએ. અને યુ ટ્યુબમાં આપણે દૂર દૂરની માહિતી ન્યૂઝ દ્વારા મેળવી શકીએ છીએ. તે આપણને ખૂબ જ ઉપયોગી છે. અને મોબાઈલ દ્વારા આપણું કોઈ પણ ટે ઓનલાઈન ફોર્મ પણ ભરી શકાય છે તો જો આપણે કોલેજમાં એડમિશન લેવું હોય તો આપણે મોબાઈલમાં ફોર્મ ભરીને આપને એડમિશન લઈ લઈ શકીએ છીએ એટલે કે. ટેકનોલોજી આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે મોબાઈલ હાલના યુગમાં મોબાાઈલ એ બધા જ લોકો પર હોય છે અને મોબાઈલ વગર હવે જીવન પણ અધૂરો લાગે છે તો મોબાઈલ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. તો હું આ મારી વાત તમને કેવી લાગી અને આગળ આ વાતને લઈ જતા તમે શું કહેશો.
હા મિત્ર તમારી વાત તો એકદમ સાચી છે કારણ કે હાલના સમયમાં જોઈએ તો જે મોબાઈલ છે એ એના વગર જીવન અધૂરું જેવું છે એવું કે તો ચાલે કેમ કે ટેકનોલોજી અમના માણસો સાથે એવી રીતે. ળાય ગ છે કે એ લોકોનો એક ભાગ છે આપણે એમ જોવા જઈ રોજિંદા જીવનમાં તો જયારે સવારના કોઈ માણસો ઉઠી છે કોઈ પણ માણસ તો પેલા જોય છે કે મારો મોબાઈલ કાં છે તો એ સવારના સમય. દરમિયાન મોબાઈલ લઈને જે પણ એનું કામ... હ કરવાનું હોય. તેમાં કે જે પણ કામ કરવાનું હોય તે એમાં બધું જોય છે કારણ કે આજની એવી ટેકનોલોજી છે કે કઈ પણ કામ કરવાનું હોય તો આપણે મોબાઈલ ના મારફથી. કે પછી ડિજિટલ ટેકનોલો મારાતે થઈ જત હોય છે તો તમે કીધું તેમ કઈ પણ આજે કામ કરવાનું હોય કે બેંકમાં જવાનું હોય તો તમે મિત્ર ખબર હશે કે પહેલાના જમાનામાં જે. હતા તે નોર્મલી બેંકમાં પૈસા ઉપાડવાના હોય કે જમા કરવાના હોય તો બેંકમાં જતા હોય છે પણ આજે ટેકનોલોજી એટલી વધી ગયેલી છે કે કોઈ પણ આપણે ક્ષેત્રે કઈ બેંકમાંથી એક સેકન્ડમાં આપણે પૈસા ઉપાડી શકીએ. કે પેમેન્ટ કરી શકીએ કે અલગ અલગ એવી ટેકનોલોજી અ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે ત્યાં કોઈ જવાની જરૂર હોતી નથી ને મિત્રો પેલાના સમયમાં આપણે જોવા જઈએ તો કોઈ પણ હોસ્ટેલ કે કોઈ જગ્યાએ. એડમિશન કરવાનું હોય તો આપણે તાંજવા પડતું હોય પણ તમે કીધી એ વાત મને ખુબ જ સારી લાગી કે કઈ પણ આપણે ફોર્મ ભરવાનું હોય કે અ કઈ એડમિશન લેવાનું હોય તો આપણે મોબાઈલ ના મારફથી આપણે એમાં. બધો ફોર્મ ફિલઅપ કરવામાં આવે છે ને પછી અલગ અલગ વેબસાઇટ પર એ પછી ફોર્મ ભરીને આપડે... સબમિટ કરવાનું હોય તો પછી એ જે- જ્યાં એનું લોકેશન હોય ત્યાં પછી જે આપડ ફોર્મ હોય તે ઓટોમેટિક ઓનલાઈનની અંદર... ફલઅપ થઈ જાય છે એનાથી આપડ જે અમુક પૈસા બચે ટાઈમ હો બચે તો પછી જે માણસ છે તે પછી એનું જે કામ છે તે જે અગાડીડીનું કામ છે તે સરળતાથી કરી શકીએ મિત્ર. આપણે જોવા જઈએ તો જે મોબાઈલ છે કે પછી બીજા એવા બધા એઆઈ ટૂલ છે એનો ઉપયોગ આજે ખુબ જ થઈ રહ્યો છે ને દિવસે ને દિવસે. એમાં પણ અલગ અલગ એવા જે એન્જિનિયર્સ લોકો છે. કે જે એની અંદર અપડેટ કરે છે ને એનું નવું વર્ઝન આવે છે તો મિત્રો તમને ખબર જ હશે કે હમણાં તો હાલના સમયમાં તો બધે જગ્યાએ ફાઈવ જ થઈ ગયું છે ને કોઈ કોઈ જગ્યાએ તે સિક્સ જી પણ એટલે એમાં એવું હતું કે મિત્ર જો પેલામાં આપણે પહેલા જોવા જઈએ તો આપણા બાજુ ટુ જી ચાલતું હતું પછી થ્રીજી નેટવર્ક આવ્યું તો હમણાં ધીમે ધીમે પણ એની રેન્જ વધવા લાગે ને એ લોકોનું નેટવર્ક જે. તે બહ નબળું હતું તો હાલના સમયમાં જોઈ તો હમણા ફાઈવજી બધે આવી ગયું છે. તો નેટવર્ક પણ ધીરે ધીરે વધતું જતું છે આવી જ રીતના જો મિત્ર આપણે જોવા જઈએ તો જે ટેકનોલોજી છે એ પણ ખુબ જ અ ધીરે ધીરે વધતી જતી છે ને જે પણ એ ટેકનોલોજીના અંદરના જે સ્વપ. વેર છે એ પણ ધીરે ધીરે અપડેટ થવા જતા છે આપડે જોઈ શકીએ છેએ કે મિત્ર જે પણ પેલાનો જે મોબાઈલ હતો કે એ નવું નવું વર્ઝન એની અંદર આવ્યા કરે છે ને એ મોબાઈલની અંદર નવા નવા શોખ. ફેર એવા ઉમેરાયને જે એનું નવું વર્ઝન બને છે એ ખુબ જ એની અંદર એડવાન્સ એવી ટેકનોલોજી હોય છે જે અલગ અલગ એનો આપણે ઉપયોગ કરીને આપણે એનો લાભ લઈ શકીએ છે ને મિત્ર. બીજી વાત કે આજના સમયમાં એવું છે કે જે ટેકનોલોજી છે એના વગર આપણે જીવી શકતા નથી ને મિત્ર આપણે જોવા જઈએ તો ટેકનોલોજી એમ જોવા જઈએ તો ખૂબ જ સારી એ વાત છે અને ખ ખૂબ. ખરાબ હોવાત છે કારણ કે હાલના સમયમાં લોકો એટલા વ્યસ્ત થઈ ગયયા છે ટેકનોલોજી ના લીધે કે એ લોકોના હાથમાંથી જે મોબાઈલ છે એ જતો જ નથી સવારથી ઉઠીને એના હાથમાં જો મોબાઈલ આવી જાય કોઈના હાથમાં એટલે માણસ. હ તો એ ખાસ કરી ને પરિવાર સાથે રહેેતા નથી ને એ લોકોનું કામમાં જે એ લોકો વ્યસ્ત હોય છે કોઈ રીલ જોવામાં તો કોઈ એને કઈ કામ કરવાનું હોય તો એ મોબાઈલની મદદ થી કામ કરતા હોય. તો મિત્ર તમે શું કેવા માંગો છો આના વિશે.
હા મિત્ર તમારી વાત ખૂબ જ સરત છે અને મને ગમે કે આજના યુગમાં ડિજિટલ એ આપણા જીવન માટે ખુબ જ ઉપયોગી છે અને આવનારા ભવિષ્યમાં પણ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી છે કે હાલનું જીવન તો ટેકનોલોજી... વગ અધરું કહેવા એ પ્રકારનું ચાલી રહ્યું છે તો ટેકનોલોજી ખુબ જ ઉપયોગી છે આપણા જીવનમાં.